હાવે તમે કેમ છો
હું પણ એકદમ મજામાં તમે ક
બસ બરાબરા
આજે આપડે એક વાત કરીશું જેમાં લગ્ન ન ખોરાક ગુજરાતમાં કેવો હોય છે તે
આ વિષય તો ખુબ રસપ પ્રસાદ લાગે છે
હા બિલકુલ પહેલાના સમયમાં લગ્નનુંું જમાન જમન ઘરના આંગણમાં બનાવતું હતું ઘરના લોકો અને ગામના લોકો સાથે મળીને રસોઈ કરતા હતા. તેમાં એકતા અને પ્રેમ જોવામાં મલતો હતો.
ખુબ સરસ ખુબ સરસ ઘરમાં લગ્ન કેવલ બે વ્યક્તિનો સંબંધ નથી પણ બે કુટુંબનો મેળ પણ છે. તેમાં જર્મનું ઘણું મહત્વ હોય છે.
હા બિલકુલ તે સમયમાં મોટા મોટા વાસણ વપરાતા હતા લાકડાની અંચ આંચ પર રસોઈ થતી હતી રસોઈનો સ્વાદ પણ અલગ હતો.
હા સાચી વાત છે. સમય સાથે ગુજરાતના લગ્નના ભોજનમાં ઘણા ફેરફાર આયા આવ્યા છે.
કયા કયા તે જણાવશ
હા પેહલા મર્યાદિત વાનગીઓ હતી પણ હવે ઘણી બધી પસંદગી જોવા મળે છે. મેહમાન ના અ અલગ અલગ પ્રકારનું ભોજન એક જ જગ્યા મળી શકે છે કેટલાક લગ્નમાં ગુજરાતી સાથે પંજાબી સાઉથ ઇન્ડિયન ચાાઈનીઝ અને બીજા સ્વાદ પણ મૂકવામાં આવે છે. ગુજરાતી જર્મનની અલગ ઓળખ હજુ પણ અખંડ છે.
હા તમે બિલકુલ સાચી વાત કરી છે ગુજરાતના લ ગનમાં ફરસાણથી શરૂઆત થાય છે ફરસાણમાં ઘણી વસ તુ હોય છે ઢોકળા ખમણ કચોરી સમોસા પાત્રા અને હાંડવો જેવી વસ્તુ જોવામાં મળે છે. છે.
હા, અને ત્યાં તો તેની સાથે સાથે લાઈવ કાઉન્ટર એટલે મે હમાની સમક્ષની જ વસ્તુ તૈયાર થાય છે. તેમાં ઢોસા, પાાવભાજી જી ચઇનીઝ, પાસ્તા, પીઝા અને બીજી ઘણી વસ્તુ પણ હોય છે.
હા, કેટલાક લગ્નમાં લીલવા કચોરી પણ હોય છે. કેટલાક સાથેના દાલ વડા પણ આપવામાં આવે છે. ફરસાણથી જમણની શરૂઆત સારી શરૂઆત થાય છે.
હમ અ કેટલાક લગ્નમાં ગરમ જલેબી સાથે ફાફડા પણ મુકવામાં આવે છે. લોકો ખુબ આણંદથી તેનો સ્વાદ લે છે.
હા, પછી મુખ્ય જમન આવે છે. તેમાં રોટલી, પુરી, ભાખરી, દાળ, કઢી, શાક, ભાત અને ખીચડી જેવી વસ્તુ જોવામાં હોય છે. મળે છે.
હા શાકની પણ ઘણી પ્રકાર હોય છે. પનીરનું શાક, બટેટાનું શાક રીંગણ, બટેટા, સેવ, ટામેટા, મિક્સ વેજીિટેબલ અને બીજા ઘણા સ્વાદ હોય હોય છે.
હા, ગુજરાતની કઢી ખૂબ પ્રસિદ્ધ છે. તેની મીઠાસ અને સ્વાદ બધા ને ગમે છે.
હા, દાળ અને ભાત પણ દરેક જમણનુ મહત્વપૂર્ણ ભાગ છે. તેમાં ઘી નાખવામાં આવે તો સ્વાદ વધી જાય છે.
હા, મીઠાઈ વિના લગનનું જમણ અધૂરું લાગે છે. મીઠાઈ ના શ્રીખંડ, બાસુંદી ગુલાબ જામુન, મોહનથાળ, જલેબી લાપસી દૂધ પાક અને આઈસ્ક્રીમ જોવા માં મળે છે.
હા, કેટલાક લગ્નમાં ગરમ આપડે શું કેવાય? સલાડ પણ જમણનો એક ભાગ છે કાકડી, ટામેટા, ગાજર, બીટ અને લિંબુ મૂકવામાં આવે છે.
સાથે ચટણી, અથાણું અને પાપડ પણ હોય છે. આ નાની વસ્તુ હોય પણ જમણ નો સ્વાદ વધારે છે.
ગુજરાતના લગ્ન, ગુજરાતના અલગ અલગ ભાગમાં અલગ અલગ જમણનો ફરક હોય છે. ઉત્તર ગુજરાતમાં એક રીત હોય, દક્ષિણ ગુજરાત બજી રેટ હોય, સૌરાષ્ટ્રમાં પણ ઘણી અલગ વાનગીઓ જોવા મળે છે. કચ્છ કચ્છમાં પણ સ્થાન સ્થાનિક સ્વાદ ન અસર હોય છે.
આજે ઘણા લગ્નમાં લાઈવ કાઉન્ટર પણ હોય છે. લાઈવ કાઉન્ટર એટલે મહેમાનની સમક્ષ વસ્તુ તૈયાર થાય.
સાચી વાત છે. પણ ઘણા લોકો પણ ઘણા લોકો કહે છે કે, પારંપરિક ગુજરાતી જમણનો સ્વાદ અલગ જ છે.
આ રોટલી શાક, દાળ, કળી, અને મીઠાઈ સાથેનું ગુજરાત થી જમન હંમેશા યાદગાર બને છે.
હા, જમનમાં સફાઈનું પણ ઘણું મહત્વ હોય છે. સ્વચ્છ રસોઈ, અને સાફ વાસન દરેક જગ્યા જરૂરી છે.
ભોજન ગરમ અને તાઝા હોય તો મહેમાનને વધુ આનંદ આવે છે.
લગ્નમાં ભોજન માત્ર પેટ ભરવા માટે નથી હોતું. તે પ્રેમ, સત્કાર અને સંસ્કૃતિ બતાવે છે.
આ મેમાનને વારંવાર પૂછવામાં આવે છે કે એક બીજું કઈ લેવાનું છે કે નહી.? આ ગુજરાતની મહેમાન ગતિ બતાવે છે. પેલા, પંક્તિમાં બેસીને જવાની પરાઠા હતી
પ્રથા તો પેલા ઘણી બધી હતી પણ હવે તે પ્રથા ખ ધીમે ધીમે બંધ થઈ રહી છે હવે બફે પદ્ધતિ પણ ઘણી પ્રિય બની રહી છે લોકો પોતાની પસંદની વસ્તુ લઈ શકે છે
હમ
બંને પદ્ધતિનો પોતાની અલગ ઓળખ છે કેટલાક લોકો પંક્તિ જમણ ને વધુ સારી પરંપરા કહે છે
ભોજનનો બગાડ ન થાય તે પણ ખૂબ જરૂરી છે
જેટલું જરૂરી હોય એટલું જ લેવું અને પૂરો કરવું જોઈએ
આ રીતે ભોજનની કદર પણ થાય અને અન્નનોો આધાર પણ થાય
ગુજરાતના લગ્ન નું ભોજન સ્વાદ પ્રેમ અને પરંપરાનું સુંદર
આ કારણે ગુજરાત ના લગ નગરનું જમન દેશ અને વિદેશ બંને જગ્યાએ ઓળખ મેળવે છે
હા હવે આપડે વાત અલગ અલગ વધારીએ આગળ વધારીએ સમય સાથે ગુજરાત ના લગ્ન ના ભોજનમાં ઘણા ફેરફાર આવ્યા છે નહી
એ તો તમારી વાત સાચી
પેલા મર્યાદિત વાનગીઓ હતી પણ હવે ઘણી બધી પસંદગી જોવા મળે છે
આજે મહેમાનને અલગ અલગ પ્રકારનું ભોજન કચ્છ જગ્યા એ મળી જાય છે
કેટલાક લગ્નમાં ગુજરાતી સાથે પંજાબી સાઉથ ઇન્ડિયનને બધું મળી જાય છે પણ ગુજરાતી જમણની તો ઓળખ જ અખંડ છે
હા ગુજરાતી ભોજનમાં મીઠાંશ સરળતા અને સંતુલન જોવામાં મળે છે
લગ્નમાં રોટલીના પણ ઘણા પ્રકાર હોય છે
આ રોટલી પૂરી ભાખરી નાન અને કુલચા પણ ઘણી જગ્યાએ મૂકવામાં આવે છે
શાકમાં રોજ નવી વાનગીઓ જોવા મળે છે
હા ડ્રાય શાક ગ્રેવી શાક પનીર ના પ્રકાર અને ચીજ શાક પણ જોવા બદને છે
કઠોળથી બનેલા શાક પણ પોશાક હોય છે
હા ચણા વટાણા અને રાજમા થી પણ સ્વાદિષ્ટ વાનગીય બનાવવામાં આવે છે
ભાત પણ ઘણા પ્રકાર હોય છે સાદા ભાત જીરા રાઈસ ફુલાવ અને ખીચડી પણ ઘણી વખત જોવા મળ્યા છે
કઢી સાથે ખીચડી ઘણા લોકોને ગમે છે આ જોડી ગુજરાત ની ઓળખસ જેવી બની ગઈ છે
હમ મીઠાઈની વાત કરીએ તો પસંદગી ખૂબ મોટી હોય છે
હા શ્રીખંડ બાસુંદી મોહનદથાળ ગુલાબ જામુ રસ મલાઈ જલેબી દૂધપાક અને આઈસ્ક્રીમ ઘણા લગ્નમાં હોય છે
હમ સાચી વાત છે અને ગુજરાતમાં તો છાસ નો પણ ખુબ મહત્વ છે
હા, બિલકુલ ગુજરાતમાં શાસનો ખુબ મહત્ત્વ છે. બાળકો માટે પણ અલગ-અલગ વાનગીઓ જોવાવામાં મલે
હા, જે ખુબ પૌષ્ટિક હોય છે.
હા, તેમાં પીઝા, પાસ્તા, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈસ અને બીજું વસ્તુ હોય શકે છે.
હા. કેટલાક સાથેના ગરમ મીઠાઈ પણ આપવામાં આવે છે.
હા, કેટલાક લગ્નમાં પરંપારિક સજાવટ પણ જોવામાં મલે છે.
હા, આ રીતે દરેક ઉમરના લોકો માટે એને કઈ ના કઈ હોય છે.
હા, જેટલું જોઈએ તેટલું લેવું જોઈએ અને બ ગાડ પણ ના કરવો જોઈએ. આપડે લગ્નમાં જઈએ
સાચી વાત છે. છાસ, લસ્સી, સરબત જુસ અને ગરમ ચાય, કોફી પણ હોય શકે છે.
હા, ભોજનની સજાવટ પણ ઘણી
વાસણ, ટેબલ અને વાનગીઓ સારી રીતે ગોઠવામાં આવે છે.
હા, કેટલાક સાથેનો આધુનિક સજાવટ પણ જોવામાં મલે
ભોજન આપતા લોકો પણ વિનમ્રતાથી વર્તન કરે જરૂરી છે.
મીઠા શબ્દ સાથે ભોજન આપવામાં આવે તો મેહેમાનને વધુ આનંદ આવે છે.
આપડે બધે ગુજરાતી ભોજનની પરંપરા આગળ વધારવી જોઈએ.
હા, આ વાત બાળકોને પણ સમજાવી જોઈએ.
હા આ સાથે લગ્નનું ખોરાક ગુજરાતમાં વિષય અ વિષય પરની વાત પૂરી કરીએ.
હા, ચલો આપડે આજે ખુબ વાત કરી ખુબ મજા આવી તમારી જોડે વાત કરીને.
મને પણ ખુબ આનંદ આવ્યો. ચલો મડીયે બાય.